હેલો.
હલો!
હા હા, આવે છે, મારો આવે છે, તમને.
હા, એકદમ ચોખ્ખું આવે છે, મજામાં છો.
બસ મજામાં મજામાં બોલો.
હજ આપડે મારી જોડે છે ને ખુબ સુંદર વિષય છે, પરંપરા. અને આપણેે જાણીશું કે પરંપરા એટલે શું.
હા, ચલો ત્યારે. કે પરંપરા એટલે છે, ને એમ પેઢી થી પેઢી સુધી. સૌથી સારા રીતિ રિવાજ અને સંસ્કૃતિ.
પરંપરા કેમ મહત્વની ગણાય છે, થોડું જણાવશો.
હા, કેમ કેજો પરંપરા સમાજને. સમાજને એકતા આપે છે, લોકોને પોતાની ઓળખ. ઓળખ સાથે જોડાયેલા રાખે છે.
શું દરેક દેશની અલગ પરંપરા હોય છે?
હા હા, કેમ નહી જોને દરેક દેશ દરેક રાજ્ય અને. ઘણા ગામોની પણ પોતાની એક અલગ જ પરંપરા હોય છે.
પરિવારમાં પરંપરા નો આમ ભાગ શું હોય થોડું જણાવશો.
હા, કેમ નહી જોને ભારતમાં એકદમ વિવિધ. વિવિધ સંસ્કૃતિઓ નો દેશ છે, એક તો જો. અને અહિયાં ઘણી પરંપરાઓ સાથે સાથે લોકો જીવે છે.
હા, તો તે કેવી રીતે શીખવામાં આવે.
જો આમ કેવું કે પરિવારમાં. પરિવાર માં એકમ મોટા લોકો નાના બાળકોને સારી પરંપરા શીખવાડે છે, જો પેલા તો.
હા અને તહેવારો અને પરંપરા વચ્ચે નું આમ શું સંબંધ છે?
મ જો કેહેવાય ને કે ઘણા તહેવારો પરંપરા સાથે એકદમ જોડાયેલા હોય છે. કેમ કે, તે લોકોને એક સાથે લાવે છે.
હા. અને શું પરંપરા ફક્ત મોટા લોકો માટે હોય છે કે બધા માટે હોય છે?
આમ જો જોવા જઈએ ને તો પરંપરા બધા જ માટે હોય છે કેમકે એ છે ને એક આદર્શ પ્રેમ દયા. સહકાર અને એકદમ વિનમ્રતા આપણને શીખવાડે છે.
ઉમ સો ટકા ની સાચી વાત તમે કીધી અને પરંપરાને શિક્ષણ વચ્ચેનું શું સંબંધ છે?
એ ઘણો જો શિક્ષા એ શિક્ષા જ્ઞાન આપે છે, અને પ પરંપરા સારા સંસ્કાર આપે છે આપણને.
આ સંસ્કાર જરૂરી છે?
સંસ્કાર બહુ જ જરૂરી છે કેમ કે સંસ્કાર થી વ્યક્તિ સારું વર્તન શીખે છે, આ અને સમાજમાં એને સન્માન પણ મળે છે એનાથી.
અને શું બધી પરંપરા એક જેવી હોય?
ના ના જોને એમ સ્થાન ભાષા, અને સંસ્કૃતિ પ્રમાણે ફરક પડતો હોય છે એની અંદર એવું.
હા અને ગામ અને શહેરની પરંપરામાં ફરક શું હોય?
અ જો કે શું કેહેવાય કે આમ પરંતુ બંને જગ્યાઓ લોકો પરંપરાને તો મહત્વ આપે જ છે. બટ ગામ અને શહેરની એક પરંપરાઓ અલગ પડે અમુક વાર.
બકુલ અને લગ્નમાં પરંપરા નો શું ઉપયોગ હોય છે થોડું મને જણાવશો?
જો લગ્નમાં છે ને એકદમ વિવિધ રીતે શું કેહેવાય વિધિ હોય, ગીત આશીર્વાદ અને એકદમ અલગ રીતિ રિવાજ હોય. તેનું બી પ્રદર્શન થતું હોય છે એની અંદર.
હમ. કોઈ અને જન્મ દિવસમાં પણ આમ કોઈ પરંપરા હોય છે કોઈ?
હા. કેમ કે જો ઘણા ઘરોમાં શું કેહેવાય આશીર્વાદ લેવાની, આ અને મીઠાઈ વેચવાની પણ પરંપરા હોય છે.
થી શું એકતા કેમ વધે છે આમ?
હમ જો કેમકે પરંપરાથી એકતા વધે એનું કારણ શું હોય. કે બધા લોકો એક સાથે બધ ભાગ લે. એટલે શું કે એનાથી પ્રેમ વધે.
કપિયામાં પણ આમ પરંપરા બતાવે છે કઈ?
હા હા કેમ નહી. જો ને પરંપરાગત પોશાક આપણો સંસ્કૃતિની ઓળખ આપે છે આપણ ન. હને.
અને જોવા જઈએ તો ભાષાનુ શું મહત્વ છે.
ભાષાનું પણ ઘણું મહત્વ હોય છે ને આપડી માતૃભાષા પણ એક બહુ મોટી પરંપરા છે જો તે સંસ્કૃતિને કેવું કે જીવિત રાખે.
બિલકુલ અને લોકગીત અને આમ લોકનૃત્ય નું આમ શું મહત્વ છે થોડું મને કોહશો તમે.
અ કેવાય ને કે લોકગીત અને લોકનૃત્યનુંમ એક અલગ જ મહત્વ છે કે જો લોકોને આમ જીવન પદ્ધતિ અને ઈતિહાસ ને શું કેહેવાય એ બતાવતું હોય છે આ વસ્તુ.
હ અને પરંપરાથી શું આમ બાળકોને શું શીખ મળે છે
અ શું કેહેવાય જો ને આપણેે પરંપરાથી બઉ ઘણી બધી શીખ મળે છે બાળકોને જેમ કે આદર્શ અનુશાસન પછી સ્વચ્છતા અને સાથે મળી અને રહેેવું એ પણ આપણી પરંપરા શીખવાડે છે એને
પરંપરા બદલાય શકે જૂની આવતી
હા જો ને જેમ સમય સાથે કેટલીક પરંપરાઓ બદલાય છે પરંતુ કેવું કે સારા મૂલ્યો પણ એનાથી જીવિત રહેે છે
બિલકુલ સાચી વાત તમે કીધી ને નવી પેઢી શું આ પરંપરા વિશે શું કરવું જોઈએ એ લોકોકાએ
જો તેને કેવું કે નવી પેઢીને સમજાવી જોઈએ માન આપવું જોઈએ અને તેની યોગ્ય રીત થી આગળ વધ જોવું જોઈએ પરંપરાના
અને પરંપરા અને પ્રકૃતિ વચ્ચે કોઈ આમ સંબંધ ખરો
હા કેમ નહી જોને કેમ ઘણી પરંપરાઓ વૂક્ષ નદી અને શું કેહેવાય કે પ્રાણીઓ પ્રાણીઓ પ્રતિષ્ઠિત સમાન શીખવાડે છે આપણને કે એ લોકોની એ લોકોને કેમ સન્માન આપવું કેવી રીતે એ આપણને શીખ શીખવાડતી હોય છે પરંપરા
સાચી વાત અને જોવા જઈએ તો આપડે પરંપરાને કેમ સાચવવી જોઈએ
જો એના ઘણા કારણો છે કેમ કે તે પરંપરા છે ને તે આપણને એકદમ સંસ્કૃતિક અને મુ અ શું કેહેવાય મૂલ્યોની ઓળખાણ આપે છે આપણને
અને આપણેે જોવા જઈએ તો પરંપરા અને સમાજ વચ્ચેનો આમ શું સંબંધ આમ છે નહી
હા કેમકે જો એમાં એકતા શાંતિ સ કાર અને કેવું કે સારા સંબંધો આ બધી વસ્તુ છે ને બહુ જરૂરી હોય છે આમ પરંપરા અને સમાજ એમાં બહુ લાભ આપે છે સમાજમાં પરંપરા
હ અને જ્યાં સારી પરંપરા હોય તો ત્યાં લોકો વચ્ચે પ્રેમ અને એકતા પણ વધે છે ને
હા કેમ નહી વધે જ ને કેમ કે જો સમાજની ઓળખ એ ઘણી રીતે તેની પરંપરા પરાથી જ આવતી હોય છે.
નાના બાળકો મોટા લોકો પાસેથી પણ આમ પરંપરા શીખે છે ને જૂની હતી
હા હા કેમ નહી જો ને ઘરે ઘર એ પરંપરાઓ શીખવાડવાનું જ તો પહેલું સ્થાળ છે.
બિલકુલ અને કેહેવાય છે કે આમ પરંપરામાં સન્માન નું પણ આમ ઘણું મહત્વ છે નઈ?
હા હા ઘણું મહત્વ હોય છે. કેમ કે વડીલો નો આદર આપવો એ પણ એક બહુ સારી પરંપરા છે આપણામાં.
અને મહેમાનો આવે તો પ્રેમથી મળવું. પણ આમ એક સારી રીત છે નઈ?
હા, કેમકે આ રીત સંબંધોને એકદમ મજબૂત બનાવે છે. તેનાથી આપણા અને મેમાન વચ્ચેના સંબંધ બહુ ગાઢ બનતા જાય છે.
સત્ય અને ઈમાનદારી પણ આમ સામે હોય છે નઈ?
હમ્મ, કેમકે જો સારા ગુણો થી તો સમાજની મજબૂતાઈ બને છે ને.
હા અને કોઈ પણ આમ પરંપરા નો આમ ઉદ્દેશ્ય લોકોને સારા માર્ગ તરફ સફદ લઈ જવાનો હોય છે.
હા, કેમ કે એટલે તો કે પરંપરાને સમજાવવી પણ બહુ જરૂરી છે આ આજના યુગમાં.
સમય સાથે કેટલીક પરંપરામાં ફેરફાર પણ થાય છે નહી આજકાલ તો?
હા, કેમ કે શું કે એનું મૂલ્ય અને ઉપદેશ જીવિત રહેેવું જોઈએ ભલે આમ ફેર ફાર થાય. પણ જે પરંપરા છે ને એનું મૂલ્ય અને એનો ઉપદેશ આમ જીવિત રહેવો જોઈએ. એવું.
નવી પેઢીને પણ આમ સારી પરંપરાની માહિતી આપવી જોઈએ આપડે તો તો એમ કવ.
સાચી વાત છે, કેમ કે જો શાળા અને ઘર બંને આચ વિષય ઉપર વાત થઈ થાય તો શું કે બાળકોને આપણી પરંપરા વિશે ખબર પડે.
બિલકુલ સાચું. ગીત, ગરબા, લોકનૃત્ય અને લોક કલા પણ આમ પરંપરા ને એક બવ મુખ્ય ભાગ છે નઈ?
હા અને જો ને આ બધું જ એક સંસ્કૃતી આપડી સંસ્કૃતિ તેને ખુબ જ સુંદર બનાવે છે.
સાચી વાત. અને આજે આ આ વિષય પર તમારી જોડે મને વાત કરીને ખુબ જ આનંદ થયો આપડણે ચોક્કસ ફરીથી આ વિષય પર વાત કરીશું.
શ્યોર સ્યોર મને પણ ખુબ આનંદ થયો તમારી વાત કરવી.